નમસ્તે કેમ છો
નમસ્તે હું મજામાં છું તો કેમ છે
હું પણ મજામાં છું આજ મને તારી સાથે સ્ત્રી બૃના આ ગંભીર અને સંવેદનશીલ વિષય પર વાત કરવાની છે
હા અમિતાબેન હા ખૂબ જરૂરી વિષય છે સ્ત્રી ભ્રૂણ હતત્યા ફક્તજ એક ગુનો નથી પણ સમાજ માટે શર્મની વાત છે નામ ક્યા મરને
હા એકદમ સાચું આજે પણ ઘણા સ્થળે દીકરા દીકરાની ઈચ્છા કારણે દીકરીને ઓછું માનવા માં આવે છે ને તો આ માનસિકતા સમાજ માટે ખૂબ નુકસાન છે
હા બિલકુલ દીકરી અને દીકરા બને સમાન છે બંને જીવાનો હક છે શિક્ષણ નો હક છે પ્રેમ અને સન્માન નો બે હક છે
પેલા તો એ કે ક શત્રી ભ્રણ હત્યા એટલે શું છે
પેલે તો એક સ્ત્રી ભ્રૂણ હત્યા એટલી શું
હા બોલા હેલો
હાજ તે સ્ત્રી ભ્રણ હતા્યા એટલે શું
હ જયારે ગર્ભમાં બાલક દીકરી છે એ ખબર પડી જાય અને એ કાર ને કારને જ ગર્ભપાત કરવા દેવા માં આવે અને ત્યારે એને એક સ્ત્રી ભ્રૂણ હત્યા કહે છે અને આ એક ગંભીર સામાજિક અને કાનૂની અપરાધ છે ને
હા જે એટલે અજનમી દીકરી ને ફક્ત એ દીકરી છે કારની જીવાવામાં વન દેવો એજ સ્ત્રી ભ્રૂણ હત હત્યા.
હા એકદમ સાચી વાત બોલી છે તો તમને.
જે સમાજમાં આ સમસ્યા છે માટે પેદા થાય છે.
સમાજમાં આ સમસ્યા એના માટે પેદા થાય છે. કે અ એના પાછળ ઘણા કારણો હોઈ શકે જેને કે દીકરાને વધારે મહત્વ આપતી માનસિક તા આ દહેજની ભીતિ વંશ ચાલુ રસ રાખ છે એવો ખોટો વિચાર વૃદ્ધ વ વ વૃદ્ધવસ્થા માન દીકરો જ સહારો બનશે એવું માનવું અ સમાજની જૂની અને ભેદભાવ પૂર્ણ સોચ આ યોજના બેઠા કારણો હોઈ શકે.
હા બધા કારણો દર્શાવે છે કે સમસ્યા ફાક તો એક પરિવારની નહીં પણ પૂરી સમજની માનસિકતા સાથે જોડાયેલી છે.
હ હા બિલકુલ એકદમ સાચું કીધું.
જે હા દીકરી હો છે કેમ આ જે દીકરીઓ શિક્ષણ નોકરીય વહી મજે વ્યવસાય વિજ્ઞાન સેવા રાજકારણ કલા ડાયરેક ક્ષેત્રમાં આગે વધી રહે છે ઘણી દીકરીયા પોતાના માતા પિતાનો પણ ખૂબ સારો સહારે બને છે.
હા ઘણા ઘરમાં દીકરી જ માતા પિતાની સેવા કર કરે છે અને પ્રેમ અને જવાબદારી નિભાવતી હોય છે ને.
એટલેમ જે હા બિલકુલ એટલે દીકરો દીકરાનો ભેદભાવ બિલકુલ યોગ્ય નથી.
હા સ્ત્રી ભૂણ અત્યા કાનૂની દૃષ્ટિ આ શું છે.
હા એ ગંભીર અ અપરાધ છે ગર્ભમાં બાલકનું લિંગ જાણવ અને એ દરેક ગર્ભપાત કરવો કાનૂન વિરુદ્ધ છે. સરકારે આ માટે જે કા કાનૂનો બનવાયો છે.
હા હા કારણ કે આ ફક્ત પરિવારનો નિર્ણય નથી પણ એક જીવનનો અંત તો છે ને.
એકદમ.
હા સ્ત્રી ભ્રૂણ હત્યા સમાજ પર કેવા પ્રકાર ન અસર કરે છે.
આમ જે જો દીકરીઓને જન્મ યુ યુદ્ધ થાયે છે ને તો સમાજમાં સ્ત્રી પુરુષ નું સંતો લન બગડશે પછી લગ્ન વારિવાર પરિવાર સામાજિક સુરક્ષા સ્થિતિ સ્થિતિ સા બધા પર અસર પડે છે. આ સમસ્યા આગળ જઈને વધારે ગંભીર બને છે.
હા આ એકદમ સાચું ચુ કીધું હા એટલે આ ફક્ત એક ઘરની વાત નથી પણ આ સમાજના આ સમાજના ભવિષ્યની પણ વાત છે.
હા બિલકુલ.
હા બિલકુલ સાચું કીધું તમે.
હમજે આ ઘણીવાર લોકો હમજે અ એટલા એ કરે છે ને આ દીકરો ઘરનો વારસ છે તો તો કહીશ પાહિ વહી એટલે ફક્ત ઘરની બાત નથી પણ સમાજના ભવિષ્યની પણ છે આ વાત તો બિલકુલ છે.
હા મારા માટે વારસ ફક્ત દીકરો જ નથી હોતો. દીકરી પણ પરિવાર નું ગૌરવ બની શકે છે અને એ માતા પિત તા નું નામ રોશન કરી શકે છે અને પરિવારની સેવા કરી શકે છે આર્થિક મદદ પણ કરી શકે છે ને?
હા મજે ખૂબ આ એક મોટી સમસ્યા છે.
હમ
હા આજ આજે સમય બદલાઈ ગયો ન છે. દીકરીઓ કોઈ પણ બા બાપ- બસ પછ પછાડી ન નથી.
હા તેજના
સમાજ પર અસર કરવી પડે છે પણ સમસ્યા આ શિક્ષણ વિ વિચાર બદલે છે જો લોકો શિક્ષિત હશે તો એ સમજશે કે દીકરી દીકરો સમાન છે એ શિક્ષણ અંદર શ્રદ્ધા ભેદભાવ અને જૂની ગલત માધ્યમોને ઓછી કરવા મદદ કરે છે.
હા ખાસ કરીને તો સ્ત્રી શિક્ષણ વધે છે તો પરિવાર પણ વધારે જાગૃત બને છે ને
હા બિલકુલ! !
તેની સોચ કેવી હોવી જોઈએ.
જે માતા પિતા એ દીકરો દીકરોમાં ફર્ક ના રાખવો જોઈએ. અ બને એને સમાન પ્રેમ બ એને સમાન પ્રેમ સમાન શિક શ્ન સમાન સંધિ અને સમાન સન્માન આપવું જોઈએ ગર્ભમાં બાલક શું છે એ જાણવા કરીએ સ્વસ્થ હોય એ મહત્વનું માનવું જોઈએ.
હ હા બાલક દીકરી હોય કે દીકરો એ ભગવાનની અમૂલ્ય દેન છે ને
એકદમ.
હ હ હ અ દહેજ પણ આ સમસ્યા સાથે જોડાયેલુ છે ને?
હા હા ઘણા પરિવારનો લાગે કે દીકરોને અર્થ ભવિષ્યમાં દહેજ પ વ લગ્નનો ખર્ચો અને જવાબદારી આ ખોટી અને અન્યાયપૂર્ણ શોચ છે. દહેજ પ્રથા પોતે એક સામાજિક બુરાય છે.
હા જો દહેજની માનસિકતા ખતર ખ ખતમ ખતમ થાય તો દીકરીની ભાર સમજવાની સોચ પણ ઓછી થાય ને
હા પણ સાચું છે ક્યારેક સામાન્ય જૂની મહિલાઓના મનમાં પણ બેઠી જાય છે. એટલે ફક્ત પુરુષો નહી પણ મહિલાઓમાં પણ જાગૃકતા જરૂરી છે કે સ્ત્રી પો સ્ત્રીઓ અપમાન ન કરે એ ખૂબ જરૂરી છે.
હા સ્ત્રીએ બીજી સ્ત્રીને સમજાવી સાથે આપ હો અને સન્માન આપવો જરૂરી જ છે.
હા મને કારણ કે આ યોજનામાં સમાજને સંદેશ આપે છે કે દીકરીને બચાવો શિક્ષણ આપો અવસર આપો અને સન્માન આપો સ સરકાર સમાજ બંને મળીને બધા મળીને દીકરીનું સંરક્ષણ કરો તો પરિવર્તન જરૂર આવી શકે.
હા સલ સલોગન ફક્ત બોલ બોલવો નહી. પણ જીવનમાં ઉતરવો જરૂરી છે.
બિલકુલ!
હા ડોક્ટર ની પણ જવાબદારી હોય ને
ડોક્ટર હા જરૂર ડોક્ટર અને ક્લિનિક વાળો એ પણ કાનૂનનું પાલન કરવું જોઈએ. ગર્ભમાં બાળકનું લિંગ બદલાવો અથવા એને આધાર ગર્ભપાત કરવો, આ ગલત અને ડોક્ટર સમાજના રક્ષણ હોવું જોઈએ. એમન
હા, ડોક્ટરનું કામ જીવન બચવા બચવવું છે, એ જીવન ખતમ કરવું કરવું નહી.
હા, જે જરૂર બાળક કોઈ પણ હોય, ઘરમાં આનંદ, પ્રેમ અને આશા લાવે છે. દીકરીનો જન્મ ઉત્સવ જેમ મનાવો જોઈએ, એને સ્વાગત અને સન્માન મળવો જોઈએ.
હા, જયારે સમાજ દીકરીના જન્મ જે, મને ખુશીથી સ્વીકારે છે, ત્યારે અ આ સમસ્યા ઉચિત થાય છે.
હા, બિલકુલ.
હા, દીકરીને ક્યાં કયા મૂલભૂત અધિકાર મળવા જોઈએ?
જીવન જીવાનો અધિકાર પછી શિક્ષણનો અધિકાર, આરોગ્યનો અધિકાર પ્રેમ અને સન્માનનો અધિકાર, સુરક્ષિત જીવનનો અધિકાર, પછી સમાન અવસરનો અધિકાર
હા, આ બધા અધિકાર દીકરીના જન્મ પહેલે થી જ સ્વીકારવું જોઈએ ને?
હા, એટલો.
હા, સમાજમાં આ વિષય પર જાગૃકતા કેવી રીતે ફેલાવી શકાય?
સમાજમાં આ વિષય પર જાગૃત કેવી રીતે ફેલાવી શકાય?
અ શાળાઓમાં, હમ્મ.
શાળાઓમાં ચર્ચા કરવી, પછી ગામો સભાઓ રાખવી, પોસ્ટર નાટક અ ભાષણ વિડીયો દ્વારા સંદેશ આપો, મહિલાઓને સંવાદ સર્ચા કરવી પછી ડોક્ટર અને આશા વર્કર દ્વારા માર્ગદર્શન સફલ દીકરીઓની કહાનીઓ સમાજ સામે લાવી બધી
વાહ, આ બધા ઉપયોગ ખુબ ઉપયોગી બની શકે
હા, દીકરી સમાનની તાકતબી છે.
હા, દીકરી સમાજ દીકરી ઘર-ઘર પરિવાર સમાજ અને દેશની તાકાત છે. એ ભવિષ્યની માતા, શિક્ષક, ડોક્ટર, અધિકારી, વૈજ્ઞાનિક, કલાકાર સૈનિક કોઈ પણ બની શકે, એટલે દીકરીને જન્મતા પહેલા મારી નાખવી એ સમાજની પોતાની તાકાતને ખતમ કરવું છે. મને, તારી સાથે વાત કરીને ખુબ સરસ લાગે અ ફરી વહી આપણે બીજા ટોપિક વાત કરીશું ફરી મળશું.